હલો
હલો હા જય શ્રી કૃષ્ણ કેમ છું
એકદમ મજામાં તમે કેમ છો
બસ મજા છે હો કેવા વરસાદ પાણી તબિયત પાણી
બસ બસ જોર સરસ છે હમણાં તો બે દિવસથી પાંચો વર્ષ સદ નથી આજે આખો દિવસ તો બહુ જ તડકો હતો થોડા ટાઈમ વરસાદ આવ્યો પછી પાછુ આજે તો બહુ તડકો ક તો
અચ્છા અમારે તો વરસાદ છે જ નહી
હમ હમ હ
તાપ જ છે બધી ગરમી બહુ જ થાય છે બોલું બોલું આજે આપડે છેના ટોપિક ઉપર વાત કરવાની છે
આજે આપડે હવે હલો હા આજે આપડે હવે છે ને પણ થંક થોડીક રસોઈની રેસીપી વિશે થોડીક વાત કરીએ
હા બહુ સરસ ટોપિક છે
કેમકે બધું આપણે દર વખતે બધી વસ્તુ તો એક જ હોય પણ જેમ હાથ ફરે અને જેમ ગામ ફરે એમ દરેક વસ્તુનો ટેસ્ટ અલગ-અલગ આવતો હોય છે.
હા, બરાબર છે.
તો આપણે એના વિશે થોડીક વાત કરીએ કે, આપણે ક્યારેક કઈ વસ્તુ કેમ બનાવીએ છીએ એના માટે
હા! સરસ-સરસ ટોપિક છે આજનું. હા બોલો-બોલો હ
આમ તો પેલું શિયાળો હોય ને ત્યારે તો લગભગ ઓળો રોટલા તો ફેમસ જ હોય છે. જ્યારે પણ તમે બાર જાઓ કે, આપણા ઘરે બનાવો અને શિયાળામાં શું છે રીંગણા પણ સારા આવતા હોય છે. મોટા ભરાવદાર અને એમાં બી નથી હોતા એટલે એકદમ સરસ એનું શાક અ શાક પણ સરસ થાય છે, મીઠા લાગે છે અને ઓળો પણ બો સરસ થાય છે. અમસ્તા છોકરાઓ રીંગણા ન ખાતા હોય પણ ઓળો એવો જ ચટાક દઈને ખાય જાય. ને એ લોકોને મજા આવે છે ઓળો ખાવાની અને લશ ગન ડુંગળીને બધું નાખેલું હોય અને ફૂલ ગુલાબી ઠંડી હોય તો અ પેલા તો બધા ઘરે જ બધું બનાવતા જમવાકારા નું કાય પણ હોય અત્યારે તો બધા બાર રેડીમેડ મળે છે તો ઘણી વાર બહાર પણ જાય છે, અમે પણ ઘણી વખત ફેમિલી સાથે ઓળો રોટલાનું મા આનંદ લેવા માટે બહાર ગયા છીએ એમ.
અચ્છા અચ્છા!
આવી રીતે બધા ઢોકળાને છે એવું પણ ઇ પણ બો સરસ બનાવે છે બધાનો કોઈ આથું લાવીને બનાવે, કોઈ આથો કર્યા વગર બનાવે છે અને વિવિધ ટાઈપ ના બના બનાવે છે.. કોઈ મકાઈ ના ઢોકળા બનાવે, ચણાના લોટના રવાના બધા અલગ-અલગ બનાવતા હોય છે. તમે ક્યારે એવું ટ્રાય કર્યું છે?
હા! અમે રવાના ઢોકળા કરતા અમે ઉતાપમ બનાવીએ છીએ રે રસીપી એમાં થોડોક ચણા નો લોટ નાંખી આદુ મરચાંની પેસ્ટ હોય, લસણ ની પેસ્ટ હોય બધું નાખી અને ઉતાપમ બનાવીયે છીએ. અને ઢોકળા તો છે ને આપણે જે હાંડવાનું ખીરું આવે ને
અહહહ
બનાવીયે.
હમ હમ હ.
એના બઉ સરસ બને છે, એમાં ટુ ઇન વન થઈ જાય. હાંડવો બી બને અને ઢોકળા ભી બનાવીએ
હમ હમ.
એમાંય તે થોડોક અ તમે કયો છો એમ અ હાથ ફરે એમ ટેસ્ટ બધા નો ફરે એટલે થોડુક આદુ મરચાં ને. લસણની પેસ્ટ, અને ધાણા ને એવું બધું નાખીને. બનાવીએ છીએ અને તમે જેમ કીધું એમ શિયાળામાં પ્યોર બધા દેશી ખાણું. ખાય! દેશી ખાણાની મજા છે. કે અ અ હાથ ફરે એમ સ્વાદ ચટાકે બધાના હાથમાં અલગ અલગ રેશ જેમ ઘર ફરે એમ એનું બધુ અલગ-અલગ ફરે છે.
હા! બરાબર છે ખાવાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે હા હા હા ઘરમાં આપણેે રોજ શાક રોટલીને એવુ દાળ ભાત શાક રોટલીને એવુ બનાવતા જોઈએ છીએ પણ જો જુ બધી વ્યક્તિ શાક બનાવે એક ઘરના જો પાંચ મેમ્બર હોય તો પાંચેય વ્ય તી નો એક જ શાક બનાવવાનું આપશો ને તો દરેક ના શાક નો ટેસ્ટ અલગ અલગ જ આવશે ભલે સેમ લોકોએ શાક બનાવું હોય ભીંડા નું હોય ફ્લાવર નું હોય કે કોઈ પણ મિક્સ વેજીિટેબલ બનાવ ઊંધિયું જેને આપે કહીએ છીએ કોઈ પણ શાક બનાવવાનું કે તો જેમ હાથ ફરે એમ શાકનો ટેસ્ટ પણ ફરે છે. તમે ક્યારે ઊંધિયું બનાયવું છે.
હા પેલા મે ઊંધિયું બનાવતા હવે નથી બતા તા જોકે હવે તૈયાર આવ મળવા માંડ્યા ને. એટલે બધાય ને શું થાય. કે જેમ તમે કીધું એમ હાથ ફરે એમ ટેસ્ટ અલગ અલગ આવી જાય. બોલો તો શું બાર ના ઊંધિયામાં ટેસ્ટ એને એક એક રેય. એટલે એ રીતે અમે ઘરે અ છોકરાઓ ના ના હતા. અને શિયાળા માં ખાસ બનાવતા ઊંધિયું.
હમ હમ હમ.
તે મકરસંક્રાંતિ આવે ત્યારે ખૂબ ઊંધયું બને. એમાં મેથીની વડી નાખીએ. અને પછી બનાવતા પણ હવે બધાના ટેસ્ટ અને ચટાકેદાર થઈ ગયા. એટલે હવે અમે તૈયાર લાવવા મન
તૈયારમાં પણ હા તૈયારમાં પણ એવું થાય છે જેમ તમે અલગ દુકાનેથી લો તો એ દરેક દુકાનના ટેસ્ટ અલગ જ હોય છે. તો અત્યારે આપડે એજ વાત કરીએ જે ને કે જેમ એક જ વ્યક્તિ છે. ઘરની અને ઈ ચાર પાંચ વ્યક્તિ ઘર ની છે અલગ. અલગ એક જ શાક બનાવે છે તો બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો ઊંધિયું ક્યારેક તમે આદુ. કને તે લાવતા હોય ક્યારેક બીજી દુકાને થી લાવતા હોય તો એ બે ઊંધિયા ટેસ્ટ સેમ ન થી હોતો એ અલગ અલગ હોય છે.
પણ અમે હમ અમે તો શું છે ઘણી વાર ઘરે બનાવીએ તો અમે પેલા ઘરે બનાવીએ ને તો શું છે કે શિયાળામાં સૌ થી વધરે બધા શાકભાજી આવતા હોય છે તો ચે કેટલા મેક્સિમમ શાકભાજી આવે એમે બધા થોડા થોડા લઈને. કરીએ છીએ એમાં તુવેર નાખીએ છીએ. છી વાલળ પાપડી નાખીએ છીએ પછી. રીંગણા નાખીએ મેથી મેથી તો છુ્ટી થોડી નાખીએ પણ મેથીની વડી બનાવીએ છીએ. તો મેથીની વડી બનાવવાની. પણ એક અલગ જ રેસીપી છે એ ચણાના લોટમાં મસાલો કરી. અને એમાં થોડું સોડા નાખીને એ મેથીની ગોટી. ગોળી બનાવે છે વડી બનાવે છે અને.
ઈ વડીીને પછી આપણેે તળી ને પછી અલગ રાખી મૂકે છે એને કા. કાચી ખાવાની સારી લાગે છે એટલે તળેલી કાચી. અને નીિતે પછી શું છે એને ઊંધિયામાં મિક્સ કરી નાખે છે એ. અને એની સિવાય બીજું કાચા કેળા પણ નાખે છે સુરણ પણ ના. નાખે છે તો મેક્સિમમ જેટલા. શાક બંધ વહેચાતા હોય શિયાળામાં જે આવતા હોય સિઝનના બધા. શાકનો અમે ઉપયોગ કરીએ છીએ ફ્લાવર છે વટાણા છે. અને ઘણી વખત અમે લીલું ઊંધિયું પણ બનાવીએે છીએ. કે જેમાં લીલો બધો. કરવા છે કોથમીર વધારે નાખવાની અને ધાણાજીરું વધારે નાખવાનું અને બાકી તો બસ લીલા મરચાંને નાખીને મત તી ખાસ કરવાની તો પણ બહુ સરસ થાય છે અને ન પછી તમે બધાને ગ્રેવી કરીને લાલ ઊંધી બનાવીએ છીએ. જે આપણું જે ઘણા બધાને અલગ અલગ થોડો જોવાથી જે ભાવે ને એ રીતનું બનાવતા હોય છે એટલે એ ટમેટાની ગ્રેવી કરીને કરો છો તો એકદમ સરસ તેલ છૂટું પડે છે અને એ પણ ઊંધીયાનું શાક સરસ થાય છે તમે કેવી રીતે
અમે છે ને હા એમાં અમે ર રતાળુ તમે કીધું રતાળું ખારેક કાચા કેળા પછી સુરણ હવે તો છે ને બધા કઠોળ બી નાખે કે છે ઊંધીયામાં કે કટ છોડ બી નાખવાના એટલે એનો ટેસ્ટ સરસ આવે છે. અમે ફ્લાવર ની ઓછું નાખી કારણ કે ફ્લાવર કરતા ખારેક છે રીંગણા છે વધારે રીંગણા હોય છે રીંગણા બટેટા અને રતાળું એ અહીં વધારે નાખે છે. અને તમે કીધું ને ગરમ મસાલો પણ બી વધારે ગરમ મસાલો વધારે નાખવાનો અને મેથીની વડી એનાથી ઊંધિયું સરસ બને છે આવી ટ્રાય તમે એક વખત વખત કરજો બઉ સરસ ટેસ્ટી બનશે.
હમ્મ હમ્મ હમ્મ.
તીખાસ પકડવી હોય તો થોડુંક લીલું મરચા ના પેસ્ટ ને આદુ મરચાંની પેસ્ટ નાખવાની એટલે આવી રીતે સરસ ઊંધિયુ બને છે. અમે આ રીતે બનાવીએ છીએ એમ. હલો અવાજ આવે છે ને. હા હા આ રીતે બનાવીએે છીએ અને શું થઈ ઘણા બહાર થી ઊંધિયું લાવીએ તો ઘણા ના ગળ ગળચટ્ટા હોય છે. ઘણા સુર હોય છે ઘણાના ખૂબ તીખા હોય છે. તો અમુક વખતે તીખા છે આપણને બહારની તકલીફ કરી જાય છે ને એસિડિટી ને એવું બધું થઈ જાય છે એનાથી
હમ્મ હમ્મ.
આપણી તીખાશ આપણેે મરચાંની બધું ઓછું નાખીએ ગરમ મસાલા ઓછા નાખીએ
હમ્મ-હમ્મ.
એવી રીતે અમે બનાવીએ છીએ.
હમ્મ-હમ્મ. અને બહારથી લાવી એમાં તેલમાં ક્યારેક ફરક હોય એવું લાગે છે. બધા જ લોકો શિંગ તેલમાં બનાવતા હોય એવું નથી એમ, ઘણા લોકો એમ છે કે છે કે બીજું તેલ વાપરીએ આપણે તો ઊંધિયાનો ટેસ્ટ સારો આવે છે. સફોલાનો પહેલો આવે છે. તો સનફ્લાવર ઓઇલ કે રાઈસ બ્રાન્ડ આવે છે, તો એનાથી એમ કે છે કે ઈ હેલ્ધી પણ છે અને એનાથી ટેસ્ટ સારો આવે છે. એટલે બધા નો અલગ-અલગ હોય છે. આપડે ઘરે બ બનાવીએ તો આપણે પ્યોર સિંગતેલમાં જ બનાવીએ છીએ, કેમ કે આપણે સિંગતેલનું ચલન વધ ધારે છે, તો એનાથી જ બનાવી છીએ તો એ સારું લાગે છે. અને એની સાથે તો પૂરી હા એના સાથે તો પૂરી બનાવી એટલે ઊંધીયું ને પૂરીની તો વાત જ કંઈક અલગ છે.
સાથે દહીં વડા હોય.
હા.
એટલે તો બઉ જ ટેસ્ટી. આમ તમારે ક્યારે ઊંધિયું શિયાળામાં જ બને છે?
હા અમે શિયાળામાં બનાવીએ, પછી શરદ પૂનમ હોય જે હોયને ત્યારે તો ખાસ બનાવીએ, મકરસંક્રાંતિ છે, શરદપૂનમ છે. અહ પેલા તો મેં દિવાળીમાં પણ બનાવતા, દિવાળી માં તે બધા ભેગા થાય ને ત્યારે શાકભાજી એ બધા આવતા જ હોય શિયાળો શિયાળો જોઈ તો ત્યારે પણ બધા ભેગા મળીને અમે ઊંધીયું ને એવું બનાવી વીએ છીએ.
અચ્છા-અચ્છા. અમે ત્રણ અમે શિયાળામાં વધારે ઓળો બને અમારે, અને પછી શરદ પૂનમ કે સંક્રાંતિ હોય ત્યારે ઊંધિયું બનાવીએ. તે ખાસ ને શિયાળામાં શું કાઠિયાવાડી જમવાની ખુબ મજા આવે છે. તે લસણ ની ચટણી હોય, ડુંગળી હોય ગોળ હોય, અહ ઘી ગોળ ને માખણ હોય અને એની સાથે રોટલા ખાય એટલે ઓર મજા આવે. કારણ કે શિયાળામાં બાજરો જે મીઠો હોય છે, ખુબ મીઠ ઠો લાગે છે. ઈ અલગ જ અહ અત્યારે બાજરો ખાઈએ અને શિયાળામાં બાજરો ખાઈએ ઈ અલગ જ જ પ્રકાર નો હોય છે. એટલે ત્યારે વધારે દેશી ખાણું અમારે બધા પસંદ કરે છે.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ.
દેશી ખાણા માં
હમ્મ, હા.
તમારે દેશી જમણવાડ માં
બસ અમારે એમ જ તે, રોટલો જ હોય છે પણ ઘણી વાર છોકરાઓ રોટલા નથી ખાતા, તો પછી રોટલી બનાવી નાખીએ છીએ ક્યારેક, તો છોકરાઓ ખાય લે છે. આમ તો વાંધો નથી આવતું. તમે જાર ક્યારેય ટા ટેસ્ટ કર્યું છે? જાર નો ટેસ્ટ પ ણ બહુ સરસ હવે જારનો જે રોટલી બનાવે છે ને, એમાં એમ કહે છે તાકાતે એ બહુ હોય છે ને, ઈ શરીર માટે પણ સારું હેલ્ધી હોય છે. જેમ બાજરો હેલ્ધી છે ને, એમ જાર પણ અહ બહુ સરસ આવે છે. એનાથી પણ એનો રોટલો પણ બહુ સરસ લાગે છે. અમે તો અમસ્તાએ તે ક્યારેક જવારને રોટલી બનાવીએ છીએ. આપડા ઘઉં ના લોટમાં જે રેગ્યુલર રોટલી કરતા હોય ને એમાં થોડો જારને લોટ એડ કરી અને બનાવીએ છીએ.
અચ્છા. અમે જુવાર અને બાજરો મિક્સ કરીને રોટલો બનાવીએ. હેલ્થ માટે સારો અને તમને પચવા માંય હળવો. કારણ કે જેને ડાઈટ કરતા હોય એને ઝાડનો રોટલો. અને બાજરો મિક્સ કરીને ખાવાનું.
હમ હમ.
એટલે રોટલી નથી કોઈ દી ટ્રાય કરી. પણ રોટલો ટ્રાય કર્યો છે અમે.
હમ. કે ઝાડનો રોટલો મિક્સ કરીને ઓળા સાથે અનોખી ખાવાની મજા આવે છે અથવા. દૂધી નું શાક એની સાથે હોય. તો બી સરસ લાગે છે. અને શિયાળામાં તો દૂધી સરસ આવે. એટલે